હાલો.
હાલો.
આવે અવાજ.
હા આવે છે, આવે છે, તને આવે અવાજ.
ઓ
અવાજ છે, ને
આવે ક લ આવે. ક્લયર ક્લયર
ઓકે ઓકે શું હાલે જમી લીધું.
બાઉુભાઈને ફોન કર્યો બાઉુભાઈ ઉપાડ્યો નહીં.
એમ કે એને શું કર્યું હતું પછી કરી નાખ્યું હતું એને.
ખબર ન મેં બતાવ્યું તું કે આવી આવી એપ્લિકેશન આવશે ને બધું બતાવવાનું.
બરાબર બરાબર ઓકે ઓકે વાંધો નઈહતો. હા હા હા વાંધો નહી શો બાકી.
આ સંજય મંધો હવવ.
હા.
સંજય થ બઉ લાઈટલી લઈ લીધો.
હા સંજયે થોડોક લાઈટ લટ બહુ લઇટ લઈ લીધો હતો.
એ
એવું નથી.
રૂચિન રૂચિન કેતોને કે લાઈટલી ના લેધોતો ભાડેભો. ફોમ્માં ફોમ આવી ગયો તો એમ લાગ કઈ વાંધો નહી રહી નાખશે એમ
હાઆઆ- હોહો. એ ખબર નથી હવે શીખી ગયા બધા. હા પછી આખું મોઢું જોયા જેવું હતું ખબર એનું.
ભનાબલી
હા. બેડમિન્ટનમાં સિંગલ સિંગલ ની ગમ. તો પછી આમ મતલબ માઇન્ડ થી જ રમવી પડે તો જ થાય બાકી ના હાલે.
ઈ આગળ પાછ આગળ પાછ કરીને જ મેળ પડી જાય.
હા એમ જ ને એક છોટ આગળ મારવાડ પછી આમ મતલબ એક વાર આગળ આવ્યો પછી તો પછીડો જવા. એ સટલ તો આમ લે આમ.
એટલેું મગજ આપ જમી જમી હ સુીલ. કે રાહુલ ભેગયાશેને.
જી છીયાપી. મેં તને કીધું હતું ને કે મતલબ આના વર્ષવાથી હશે એમ. એ રીતે.
એના પછી હજીક એક આવશો ને તોતો હા અર અરવિંદ ગુપ્તા ની માજીત. એકેઈ ની આવે એમાં.
હા હા એનું ત હજી નક્કી નથી. શીડ્યુલ આવશે એમ. હમ હમ હમ.
મંધ લાગે હવે કદાચ હવે રાહુલ વારીને એમાં બઘી ફાઈનલ આવશે.
હમ હમ હમ.
એના બધા એક
હવવ હવે અમારે ભેગું છું હવે હે.
થી બારે.
ઈતો હાલે એવું કંય ન હોય આપે રમી લીધા ને એમ. તવે ત્રણ ચાર ગેમ તો રેવા.
ત્રણય રણજંગલ નાખી.
હાઆઆ તો પછી.
કાણીએ જુદા.
હમ હમ હમ.
થાઈટ કલે આવે.
હવે વોલીબોલની ટીમ હે વોલીબોલમાં શું થાય એ જોયે.
પ્રદીપ કામેમેશ્વર ટીમમાં હેને.
ઓ હો કમા સની ટીમ બહુ સારી હો
પ્રદીપ કે પ્રદીપ પ્રદીપ કેય કેક યાર કમાંશ વૈટ. ટીમ બૌવ હારી આવી ગઈ કે મારે એમાં જાવું હતું એ કે પણ મેળ નાપડી એકે.
ના ના ના એમાં શું જો પ્રદીપ જે ટીમ હોય ને ઈ બો ટીમ સ્ટ્રોંગ છે ખબર. કેમ કે પવનસનને પ્રદીપ હે ને પવનસ ના ના ના પવનસરને પ્રદીપ ને બો. સારું મતલબ ટીમઅપ થઈ જાય એવું હોય બે જણા રહમેને કેમ કે પાસ કરને પવન સર હા પાસ કરે તો ડાયરેક્ટ અ પ મતલબ મારી શકે ડાયરેક્ટ મતલબ પ્રદીપ આગળ નેટ માંથી એમ
પછી એમાં એમાં આંકવા નહી દે આપણને
હા ના ના એમાં હજ એમાં હું સ્ટ્રેટેજી બનાવવી પડશે એવું હો કે પવન સર સામે મેચ હોય ને પવન સર સામે હેને તો પછી વધારે મતલબ આપડા વોલીબોલ હેને પવન સર પાસે જવાનો જોઈએ હલો
હા બોલ બોલ
હા હા હા એમ કે એટલેમાં એવું એમ પવન સર પાસે બોલ ઓછો જાય ને તો વાંધો નહી આવે કેમકે પવન સર પાસે જશે તો એ પાસ કરશે ને મતલબ બધી ટીમમાં એવું છે ને ત્રણ ત્રણ જણા બધામાં વીક મતલબ સારા હે બાકી પછી વાંધો નથી એમ
અમારા હરસ છે તું સરે કામેશવરે
તો ભાઈ
કેતા કેતાને આપડે છ જણાં છે સાત જણા
હર્શીઓ હે સાત જણ
પ્લેયર સાજણ રહ્મવાનું
સાત જણા સાત
બાકી હવે જિવારા
હમ હમ હમ
બાકી બારો બાર એવું કઈ ખબર ને
લગભગ બધી ટીમમાં સાતસો અઠયાવીસ જણા મતલબ ચાર ચાર જણા જ છે મતલબ સાત સાત જણા જ છે
અચ્છા બધા મે પાશડ રમવાનું
હા મતલબ બાકી એક જણો એકસ્ટ્રા હતો શુભમ થયો ન
હા
હા એ શુભેન્દુ અમારી ટીમમાં આવી ગયો કેમ કે તુષાર ની પેલી માંગ હતી ને એટલે સાજીવ સરની અરે પછી એને ઉભો રાખી દેવ મતલબ અવેજીમાં મતલ જો ઘટ સે તો રાખશો બાકી હાલ સે એમ
હા બાકી એના હાથ નથી તો કેમ રમશે બિચારો
એ વાત એ હાચી પણ મામા બિચારા દુખ કી થઈ ગયો તકલીફમાં એ કે કે મને બરાબર મેળ ન આવ્યો પણ એમાં શું કર્યુ હતું ખબર શરૂઆત તમે જે કરી ને ટીમ પાડવાની વોલીબોલ ની
એ હારું જેથી વાળ ઉપાડીએ એટલે આ માથા
હા અરે ચિઠ્ઠીમાં એમાં એમ નથી કર્યુ કે એક વારમાં તમે ચિઠ્ઠી ઉપાડી લીધી પેલી પાંચ વા કરીને ચાર માંક મતલબ જે જે સારા પ્લેયર બધાને મળે બધામાં વારો બધાન મતલબ ચાર ચાર વાર શીખ્યું પાડીએ કે પેલો કોણ માર્ક છે બીજો કોણ માર્ક છે ત્રીજો કોણ માક કે એવી રીતે બાકી તો દર વખતે પેલો હોય એ પેલો પેલો વાગકીએ કરેને એટલા માટે
એ હારું આમાનાકા માથા ખૂટાલ ગણી
હા કોઈ અન્યાય નહી એમ સમજ્યો
મિત ભાઈ અમે ઓલાડીએને
હમ
મિત ભઈ
ના ના મિતભાઈ અમેન સામે હતા બધા મેનેજર ને પવન સર પંકજ સર પપ પવન સર પ્રશાંત સર કામેશ્વર સર અને તુષાર બધા હતા સામે સામે જે સિલેક્ટ કરીએ ને પ્લેયર એવું હોય
કૌ સારું કર્યું
મતલબ સિલેક્ટ કરી પલેયર કે મારે જો અરે જેવી રીતે આપણે કેમ ટીમ ના પાડીએ હા બસ એવી જ રીતે તે ટીમ પાડી પાડીને જ કરી હોય
ગિફ્ટમાં ગિફ્ટમાંો લાગે વધલસ
આ વખતે ગેમ ઓછી રાખીએ એટલે જોઈએ કક સારું જો જવું પડશે હા બાકી જો વધારે માણસો થઇ જાય તો પછી ટી શર્ટ યા જ આવશે ટી શર્ટ જ મળશે બધાને
હા વર્ષ કરતો તો ગઈ વખતે ટી શર્ટ આપે બધાને સેમ
તો શું બધા ને એટલે કેટલા ગ આ વખતે કે બહુ બધી ગેમો કરીને કીધી એ લોકોએ રીલેમાં આઠ દસ જણા ની ગીધ બોક્સ ક્રિકેટમાં સાત આઠ જણા ગૂગલમાં છ સાત જણા પછી ડાર્ટ ગેમ ના બે જણા પછી ચેસ ના બે જણા કેરમ ના બે જણા વોલીબોલ ના સિંગલ ના ચાર એ બરલા
હયા એનું બધ લાંબુ થાય પછી
ા લાંબુ થાય ને પછી કઈ મેળ ના આવે કેમ કે મા બજેટ તો ફિક્સ જ હોય કે ભાઈ પંદર હજાર તો પંદર હજાર વીસ હજાર તો વીસ હજાર એમ
ગિફ્ટના
હા ગિફ્ટમાં મતલબ પંદર હજાર કે વીસ હજાર હોય હવે તું એને દસ જણા ને બાર ડિવાઈડ કર
હા હા તો જેટલી ગેમો બલ આવીને હોય કે બ એના
એ મોટી મોટી ગેમ તો કરાવની ગ્રુપ થોડી કેમકે એમાંથી અત્યારે સાત સાત મતલબ ડિનર નીકળે ને છ છ સાત છ. હમ હમ.
એક ગેમડ એક સાથ જણા.
ગ્રૂપ વડી કે મે એ વાંધા પછી.
અમા અમાદ ભ કોક બેડમિન્ટન જીતી કોક વોલીબોલ જીતી ધા બધધ વસ્તુ મળશે
હા એ તો બે ગેમ જીતે તો બે મળે બે માં મળે હું ગયા વખતે નઈ એ ગયા એના મતલબ એકલા વરષ છે ને બે વરષ મતલબ પેલા ત્યારે ચારે ચાર ગેમમાં મને મળ્યું હતું વિનર હતું એટલે
સોમલેખા
પીટટું કેરમ નેને શું જી અ બેડમિન્ટન. તો બેડમિન્ટનમાં ને બેડમિન્ટનમાં શું જ હતા હુંને સંજીવ શર્વીનર હતા ખબર અત્યારે બ્લુ કલ અનશન કરે સારો સંજીવ સર બેન્ડમિંટન માં વા બેને મળ્યા ત્યા
એક એક કામની વસ્તુ જેારે ભ વોલીબોલ ન કરવું આપડે.
બું ના ના ના એવી કામ ની જ વસ્તુ આવેીધી બધી પછી વોલીબોલ માં વિયા નું ટી શર્ટ ખબર હો ક્યારે ક્યારેક એ આપ્યું. પછી પીટુમાં લેધર નું બેગ આપ્યું હતું, મસ્ત. સાઈડ વાળું પોકેટ વાળું, હે?
લબી હથી લાગે દર વર્ષ ની પેલા લાગે
એ એક જ ગેમમાં પણ સારી ક્વોલિટી નું ટી શર્ટ એવું નથી આ તો બધામાં ટી શર્ટ આપી દીધા હતા હા તો સારી ક્વોલિટી ન ટી શર્ટ હતું.
કોને ઓગ કોણ ઓર્ગનાઈઝરમાં ગયા છે?
એ ગયા વર્ષ છે ને એ ગયા વર્ષ હતું ત્યારે.
હ ગયા વર્ષ આ ટ ફિલ્મમાં
અને એમાં કેરમમાં હત એમાં ટ્રેક બેેગ બન્યું હતું મોટું ખબર ટ્રેક બેગ આવે.
કગ બેગ?
હા ટ્રેક બેગા ટ ટ્રેકિંગ ન.
હા હા ટ્રેકિંગ બેગ વાળું મોટું.
હા હા એ બેગ આપ્યું હતું ટ્રેકિંગનું.
હા તો કામ આવે વસ્તુ વાંધા ના આવે.
હા, તો આ વખતે ગેમ ઓછી જ ર ને એટલા માટે તો
સુશીલ એટલે બાકી ગયો ને મેચોમાં.
હું હું. એલે પ્રેેશરવે કે નર
મને બૂછ આગ મને કે મે સામને કોણ આયા? શદ રાહુલ આગ યા કુજ આયગ કોઈ અરે કોઈ બાત નહી ખેલ લુંંગા મેં
મને લાગે એમાંથી રાહુલ જીત છે.
ના શ ચીલી દય ના સુશીલ જીત છે સુશીલ.
ભ નક્કી ના કે ભાઈ ઓલો મતલબ મારે એવો છે હાથમાં
એટલે મતલબ
હા હમ હમ.
અને ભાઈ હું ડબલમાં રમ્યો સિંગલમાં એને આવડતું મારી અને સુશીરે એક ગમી લીધી હ સુશીલે.
હમ હમ હમ.
સોશીલની પ્રેક્ટિસ થઈ ગઈ સિંગલમાં આવ અને ડબલ સિંગલની પ્રેક્ટિસ નથી એટલી બધી.
હમ હમ હમ હમ.
સર્વિસ એ ભંગાણ બધું એ એટલે સુશીલિત છે.
હમ હમ હમ હમ
બરીમારી આમે આવશેરી
હમ હમ તારે હા એ જીતી જાવ તારી અમે આવશે
એમાંથી બે જણા આગળ લઈ જવાની
એમાંથી બે જણા આગળ જવાય મતલબ સિંગલમાં મતલબ ટોપમાં જે છ જણા હતા ને એમાં અમારી તો થઇ ગઈ તમાર તો ફિક્સ જ થઇ ગયું ને
આવ
કા તો સંજીવ સરમે આવશે કા તો રુચિ નામે આવશે તમારામાં ટોપ ટુ ની કડ છે ને બરાબર
સંદીિ સર સરગા આવાશેમ
હમ ક સંજીવ શેર કા તો હ રુચિ કેમ કે મારી અને આની હતી ને તુષારની અને હર્ષ અને પ્રકાશ એટલે ભલે ભલે હાલ વાંધો નઈ પછી વાત કરીએ ભલે થોડુંક કામ છે મારે એટલે બોલો ભલે ભલે